શું કરું?
કઈ નથી બેસેલો તમે?
હમ હું પણ એમ જ ચાલતી છું. તો એમ જ તમને એ પછું કહી. તો અ તમારો અવાજ બેસી ગયો છે. એવું લાગતું છે.
ના ના બોલો હવે આવે હવે આવે?
ફસાઈ ગયું છે. નહી અવાજ તો આવતો છે. પણ જરાક બદલાઈ ગયો છે એમ.
અચ્છા હમણાં પેલું કઈ ખાધું હસે ને એટલે
હા, તો એટલે જ કેવ, બધું ના ખવાય, તો પણ લોકો લોકો સુધરે ના. શું કરી શકાય? આપડે તો ભોંકતા રેવાનું બસ.
ના, પ્રેમ થી કેય તો સુધરી જાય એમ.
કઈ પ્રેમ વેમ કામ ની લાગે એમાં. એના સુધરવાના હોય તો સુધરે, ના સુધરે તો ના સુધરે!
પ્રેમથી એકદમ નાના બાળક જેવું સીખવે ને, તો માની જાય, એમ.
પાછા જીત બહુ કરે છે પછી ખબર? જીદ બહુ કરે એ લોકો એવા કે આજે છે, કાલે લાસ્ટ ડે, લાસ્ટ. તો પછી એવું મજા ના આવે પછી, એવું ના ગમે એમ.
છોકરા જેવુ એમને
એટલે એકદમ નાના છોકરાને કેવું કરીએ આપડે? સુ કરીએ નાના છોકરાને?
હા
કરવાનું. હા, એટલે, લાડમાં પણ સું કરીએ તેવું આપડે કરવાનું.
અચ્છા, હા, બરાબર. હા, કઈ નઈ. તો હું શું કેહતી હતી કે તમારા ત્યાં ત્યાં આજે તમે જ્યાં ગેલા, ત્યાં વરશાદ હતો કે બઉ? મહારાષ્ટ્ર અને બોર્ડર સાઈડે?
હ હા હતો, ઘણો વરસાદ હતો, કારણ કે મે આખા ટાઈમમાં રેનકોટ જ પેરેલો હતો, મેં તો હતો ઘણો વરસ વરસાદ હતો, વાપી માં નહી હતો. પણ ભિલાડની આગળ અજા, અછાદ
હા હા એ મેં સાંભળેલું છે, તમને ખબર એ સું છે?
તો છે
મારા પપ્પા ત્યાં જ રહે છે ભિલાડને અછાડ સાઈડે ત્યાં એમની કંપની છે.
હા બરાબર ત્યાંજ મે એક અ, કઈ કઈ?
ટાઈમીક્સ બોન્ડ લિમિટેડ.
અચ્છા એવું છે. ટાઈમેક્સ પણ ને
હા બરાબર તેજ છે. ત્યાં જ હોય પપ્પા એમ રહે છે? હમ ત્યાં એમ એક ગલીસ થાય છે. ને ત્યાં બધું પછી એ લોકોનુંસ્ટાર્ટ થઈ જાય છે આખું આપડું કેવું શોપિંગ થી અમારું ઘર છે. એટલું ચાલવાનું હોય છે, ત્યાં બધી કંપની જ છે, બ એમના ભાઈની ને એવું બધું
અચ્છા એવું છે. હા, ટાઈમેક્સ બોન્ડ ત્યાં જ છે. જ્યાં હું આજે હતો ને, આજે ગયો હતો ને? અચ્છા, તો તેની આગળ જ છે થોડુંક. હમ એકદમ બોર્ડર પાસે છે. મેં તમને ફોટો મોકલોયો હતો તેનો. તેના પરથી તમે સમજી સકો ને?
ના એના પરથી તો મને સમજ ના પડી, પણ તમે હમણાં કીધું ને? અછાડે બધું, તો મને યાદ આવ્યું. કે મારા પપ્પાનું પણ ત્યાં જ છે અને મેં ત્યાં ગઈ પણ છું.
બપોરે તમને ફોટો મોક્યલોને! ને હા તેમાં જ મે ત મે કેવું, સાંભળો. એમાં જે મેં સેવ કરેલું હતું ને મારું, એવું રેડ કલર નું કે ગ્રીન કલર જે લેફ્ટ સાઈડમાં હતું, તે મારી લોકેશન હતી, બરાબર, હા અને જે ઉપર જે હતું ને, તે અછા તે જે બોર્ડર જે નીચે, નીચે નામ લ એટલે હું મહારાષ્ટ્રની બર્ડરમાં હતો ને ઉપર ગુજરાતની બોર્ડર એવું ને મેપમાં છે ને એ જે ડૅશ ડૅશ ડૅશ ડૅશ ડૅશ ડૅશવાલી જે લાઈન છે ને ડૅશ ડૅશ વાલી, તે બોર્ડર આવે છે. મેપમાં એવું તે બોર્ડર ની આ છે. ને બી મને ક્યારે ખબર પડી કે અમે એક. ઢાબા પરુર બેસેલા અમે એગ્રીમેન્ટની સાઈન કર એ કસ્ટમરની. એ ઢાબા પર બેસે એ ઢાબા પર બોલાવીને ને એને સાઈડને ઉપર આવતા હતા, તો મારી નજર છે ને અચાનક સામે પેલું બાર શોપ પર પડી
હમ, હમ તો?
બસ એ જોયું પછી મને વ હલો હા, તો મારી સાથે જે જયેશભાઈ હતા ને
હમ, હમ.
હા તો મને બિયર બાર શોપ દેખાય બરાબર, આલ્કોહોલ ની શોપ દેખાય તો મેં વિચાર કરું. કે ગુજરાતમાં તો બેન છે બરાબર, ને આપડ દમણમાં તો નથી પછ બિયરબાની શો ક્યાથી આવી?
હા અને મેં પણ જોયું છે. સામે જ છે એટલે અમારા બાપા ની કંપની અંદર છે. ને તો ત્યાં બહાર નીકળે ને તો સામે જ બધું બાર એ બધું છે. બિયર ને એમજ સામે જ મુૂકેલા હોય.
તોેશભાઈ મને એજ કીધું કે ભાઈ આપડે છે ને મહારાષ્ટ્રની બોર્ડર માં છે. એવું મેં કધે આ તો બહ નજીક, માણસની બટલ. એટલે હા તો ઘણું સારું છે. તો ત્યારે પછી મેપ ખો જ્યાં હું બેસેલો હતો. ત્યાં એટલે પછી મેકેશન સેવ કરી સ્ક્રીનશોટ લીધો ને તમને મોકેલું કે હું મહારાષ્ટ્રની બોર્ડર પાસે છું. તેજ જે કષ્ટ તે પણ સે મારાથી જ હતચુલી
અચ્છા એવું છે.
પાછું જવાનું થશે જ એ સાઈડ એટલે, એટલે બિલાડ થી એટલે. ઓફિશિયલી આપણે ઓફિશિયલી તો આપણેે હવે. તે તે જે બોર્ડર્સ કે ઓફિસિયલી એકદમ ઓફિશિયલી. એટલે તે બોર્ડરની અંદર કઈ બી જો ક્રાઈમ કેવું કરી આપણને. આપણને ગુજરાત પોલીસ ના લાગે. મહારાષ્ટ્ર પોલીસ જ હેન્ડલ કરે. કારણ કે ઓફિશિયલ બોર્ડરસ છે ને મેપ પર. કરી છે આપણને આપડે એવું ન કહી શકીએ કે નહી અમે તો વાપીએ છ છે તો અમે તો વાપી ના ગણાય ના એ સ્ટેટ બોર્ડર કેવાય સ્ટેટ બોર્ડર એટલે મમી નામે ને
હમ હમ બરાબર પણ હવે તો શું કે બીએનએસ છે ને તેમાં આપણે જો કોઈ ભારત ન વ્યક્તિ જો બહાર જઈને ગુના કરે ને તો પણ તેને એમ.. હા પણ એ તો ભારત થઈ ગયોું ને. આખો ભારત તો મહારાષ્ટ્ર ભારતમાં જ છે. બરાબર. હમ ના એટલે કે એમ નહી મારું એમ હતું કે જો કોઈ વ્યક્તિ તે બહાર જાય ને ગુ ન કરે તો ત્યાં તેને તો પણ તેને ભારતનો જ બીએનએસ લાગશે એવું તો એને અહિયાં પકડીને લાવવામાં આવે.
ના એવું તો નહી બની શકે હા. કદાચ હમણાં ચેન્જ થયો તો મને ખબર નહી. પણ એવું ટેકનિકલી પોસિબલ નથી. કારણ કે. હા પણ નહી તો બીન તો તો એ પછી
એ પણ એ તો ઈન્ડિયા ની બહારનું અને ભારતનુંું છે ને આ તો આપડું.
તમે એની જ વાત કરો, ઈન્ડિયા ની બહાર ની જ વાત. કરું કે એવું બલ નથી કારણ કે. એવું હત તો વિજય માલ્યા નીરવ મોદી એ બધા હમણાં જેલમાં હતા
હા પણ હમણાં બે હાજાર ચોવીસ માં કાનૂન લાગ્યો ને એમ કવ છું.
ક્રિમિનલ તો
અને એ લોકો હા પણ એ લોકો બ જયારે કાનૂન આવ્યા પહેલા જો એને કર્યું હોને તો એ લોકો પર ના લાગે પણ હમણાં જે કરશે ને એ લોકો પર લાગુ પડશે. એવું કઈ છે. જેમ કે હમણાં ભારત આપડે કોઈ વિમાન એ બધામાં પણ કરશું ને તો પણ એ લોકોને એજ લાગશે તેથી હું કવું છું હા એમ તો કાનૂની એટલું કોઈ માનતું નથી એમ લોકો એમ છોડી દે છે તો કઈ કહી ના શકાય હમ બઉ એમ જાળી થતી છે. પેટ બહ એમ મોટું થતું છેું કઈ એક્સરસાઇઝ કરું હું
એ તમારે છે ને આઈ થિંક કઈ પેલી એક્સરસાાઈઝ કરું છે. એકદમ જે તમને બહુ સારું લાગે કરીને એવી કોઈ
હ જાગે
હા
હા હા
સાંભળ્યું તમે નામ શું.
હા અમે પોતું મારી લેવા નુ
પોતું નઈ બીજું બી કઈ એમ
હા બસ મને એજ ગમે પો તો મારવાનું જ ગમે છે.
એવું છે નીચે બેસી ને મારો પોટું
નહીં. નીચે બેસે નહી પણ હવે એ રીતે જ કરા તો જ પેટ અંદર જશે
નીચે એટલે કેવી રીતે પછીને એમ ઘોડો કરી ને
નહી કીધું ની હમણાં નીચે બેસેને નહીં કરું.
હા એટલે મ બેટક ના આવે ને ગૂઠણ, પર બેસીને થાયને પંજાબ, પર બેસીને પણ થાય. એટલે
હા, બરાબર પણ હમણાં એ કરા ને પછી કરનુ તો એનાથી, પેટ અંદર જતું રહેશે મારુ
હમ્મ
નહી, તો એમ મેં એટલી જવાની અને આવે પેટ બહાર નીકળી આવે તો ના સારું લાગે પછી કપડાં. હજીબ લાગે છે એટલે મને એમ ફિટ રહેવુ છે કેમ લાગે કે હા છોકરી છે એવું અકે ઓરત
હા એ તો છે હવે હા સમજી ગયો સમજી ગયો.
હા એજ પછી એમ આપડે ફિટ રહીએ. જેમ કે હું એમ હા એ પણ છે અને કપડાં પણ આમ સારા લાગે આપડ બધા એ આપડા. એ એમ શૂટ થઈ જાય છે એમ હા કારણ કે હું જોયું છે. કે બધી છોકરી જેમ બાકી જે ફીટ છોકરી હોય છે એના પેટ અંદર હોય ને તો એ લોકો ટિશરટ છે ને. એકદમ ઉપર થી જઈને નીચે પતલી થઈ જાય છે પણ જે જાડા હોય છે. ની લોકોને પેટ પસે આવી અટકી જાય છે તો એમ અજીબ લાગે છે.
નહી. પણ તમારું એટલું બધુ નથી.
પણ મને હજી અંદર કવું છે, તો એમ વધારે સારું લાગશે મારા કપડા મારા પર જે ફીટ હોય હોય, પછી નોર્મલ કપડાં પણ એમ એક શેપ આપી દેશે એમ
હા, બરાબર છે.
ઓ એમ લાગવા જોઈએ કે છે, હેડ બોડી
છે, કઈ તો છે.
હુ, પણ ચાલે હવે ના થાય તો પણ કંઈ જરૂર નહી, મળે
તો પછી બોલતા છુ. કામ છે, હા એ નહી
હા, જેને જેટલુ ગમુ હોય, તે ગમે આપ ગમવુ હોય‌, તો કંઈ નહી મારે શું મારે તો ગમે છે. હવે, ના થાય તો હુ, શું કરી શક એ તો હુ નહી. જાઉ એ તો હા, એ જ હુ ગોવા એ બધું તો ના જ જાઉં એ તો મારા મન પર છે, હું જાઉં પણ કેવાય પણ કપડાં પહેરુ તેમાં મને કો રોકી શકે છે, જરૂરી છે, ત્યાં જઈને તે લોકોને જેમ જ કપડાં પહેરો ત્યાં ટ્રેનિંગ કેટલી થઈ જાય છે, તો એ લોકો તો ગોરા હોય છે, વધારે બીજા જે બીજા જે સાવલા હોય એ લોકો કોનું શું થશે ત્યાં
નહા, બરાબર
ટેન થઈને આવી શકે તો આપ સમજી શકો તમે
હા સમજી ગયા, સમજી ગયો.
હુ, એટલે એમ જવા જોઈએ તો ઠંડીમાં છે, પણ ટેનિંગ તો ત્યારે પણ થાય છે. કેમ કે બીચ છે, બીચમાં તો થશે ને થશે જ અને બીજુ, શું કે આપણા સાથે હા, એજ કે આપણા સાથે જે લોકો હશે, ને એ લોકોને પણ સારુ ના લાગશે કે
ના એવુ તો નઈ હોય, હા તો કંઈ નઈ એમ તમે થોડી જવાના છો, કોઈ ના
હા, એજ તો મારા મારી ફ્રેન્ડે મને પૂછ્યું. તો મેં કીધું કે, ના, હું ના આવીશ. તમે લોકો જતા રેજો, કેમ કે ત્યાં એમ એક તો અ, કોન? આપડે આત્મ વિશ્વાસ જોઈએ. હા. હા.
બ
ચાલું, તો કંઈ નહી હું.